હેલો
હલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ
હા કેમ છો મજામાં
હઉ એકદમ મજામાં તમને કેમ
બસ શાંતિ છે હ કામ પતી ગયો
અચ્છા અચ્છા બરોબર
હા શું કેતા હતા બોલો
કઈ નહી એમજ રેણ કરવી હતી એટલે ફોન કર્યો
અચ્છા એવું એ
આ હા તે વાતો એજ કે તમારા ગામમાં શું ફેમસ છે ખાવામાં
અમા ગામમાં તો બધું છે. દેવડા છે ગાંઠિયા છે
અચ્છા તે તો ઓમ સ્પેશિયલ શું કે જેનાટું માણા મરતા હોય ત્યાં આવવા ટું
હા પીધે એવડા છે.
અચ્છા બરોબર બરોબર બાકી કેમ અમારા ગામમાં તો અહિયાં તો પોહા ઈ બધું ફેમસ છે.
પો આયમ અચ્છા
હવ પોહા
હા તો આવો તો લેતા આવજો ક્યારેક
હા હા બિલકુલ
હા
હા આવવાનું હવે તો આ સાલ તો નઈ થાય આવતી સાલ જોઈ.
હવે અચ્છા
હોવા
હા
બાકી કેમ બધું બરોબર
હો બસ શાંતિ છે, બધું એતો આવું ક્યારે આવછો અહીંયા.
આવતે સાલ જોઈ હવે હવ હ બિલકુલ અમે અમે પોહાલ લઈ આવશું ને તમે ત્યાં અમને બેવડા ખરાવજો.
હવ ખવરાઈશું હમ્મ
પછી અમે આવશું તો ફરવા ક્યાં તેડી જશો
હા તેરી જ શું તમને બધા આજુબજુ જે હશે જગ્યા મંદિરો છે, આજુબજુ તો તમને ત્યાં પગે લગાડવા લઈ જઈશું. દર્શન કરાવવા બોલો
જે ફેમસ હો
તો ઘણાય છે.
અચ્છા અચ્છા અચ્છા બરાબર બરાબર.
હા તને ગમે દર્શન કરાવું મંદિરે જવું?
હવ હવ મંદિર જવું કે ને ના ગમે
એવું એમ હ હા હમ્મ બરાબર તમારા બાજુ શું છે તો એ બાજુ ફરવા જેવું
ફરવા જવાનું તો ઘણું હોય તમે આવો એટલે એમ આપડે અમરકંટક તેડી જઈ
એવું હા હા બરોબર અમારા બાજુ જો મંદિરો છે બધા એકલા આજુબાજુ તો બધે ડુંગર પચડવાના છે, બધું એ
હા બરાબર અમારે અહિયાં કને અમારકંટ કે ઈ ડુંગર ઉપર જે
હા હા જો અમારા આજુબાજુ તો બધ જો નજીકમાં થાય આવું છે, ફરવા જેવું.
હા હોવે હોય નાનકડી હતી હતી અહી આવી તી
ના નાનપણમાં જોયું હશે એમને હાત કશું યાદ ના હોય ને તો હવે તો આવું મસું છે, એ નથી એ
હોવે હોવે ઈ ટાઈમમાં તો કઈ ખબર નથી.
હા
ઈજ હાલ શૌ પ્રોગ્રામ બનાવશું આપડે
એમને તને ફરવા જવું ગમે વધારે? શોખ ખરો ફરવાનો એવું હા હા તો પછી ભણવાનો શોખ ખરોરો કે નહી.
ઈ તો હવે કેદીક કેદીક હોય ને કેદીક ના હોય.
એવું એમ લેસન ઘણું આપે તો ત્યારે કંટાળો આવે એમને ભણવાનું.
હોય ત તહી કંટાળો આવે જેદી ના આપે તે મજા આવે.
હ હા બરોબર. વેકેશનમાંધ જ મામાને ઘરે આવતા હશે ને ફરવાન ત્યાં આગળ.
હો હો મામાના ઘર તો આવે હોય હોય.
હા બરોબર લઈ જાય મામા પછી ફરવા.
મામા તેડીના જાય એમ એમજ કે કે આતો હવે ગરમી ગણીએ બારેના જાય. જવાય ને તડકો ગણો ને રહી જાય પછી અમે ફરી નહી મામા ન ઘર.
એમની તો તમે વ ઉનાળામાં જાવ એટલે શું થાય પછી ગરમીજ પડે ને તમે શિયાળામાં. હોય તો ગરમી ના લાગે તો મજા આવે. ખાવાનો પણ ભાવે અને ફરવાનું પણ ગમે શિયાળામાં.
ઈ ઈ તો હે પણ શિયા હા. શિયાળામાં તો સ્કૂલ વગેરે હોય એટલે ના આવી શકાય ને.
હા બરોબર ગુજરાતમાં તમે ગરમી વધારે પડે ઉનાળામાં. એટલે ઘરની બહાર નીકળવાનુંજ બંધ થઇ જાય બધા કોઈ બહારજના નીકળે અમારે. ત્યાં એ તો એટલે શું થાય બીમાર પડે પછી. હા બીમાર પડે ને ફરવા પણના જવાય.
હો.
અને ખાવાનું પણના ભાવે નાળમાં તો એકલું પાણી પીપી કરો બધા.
હ ખાલી પાણીને ઠંડુ પીઓ.
હા તો પછી એટલે શિયાળામા બન કેતા હોય મામા તમને.
ઈ તો કેતાજ હોય પણ આપડો વેત ના ઉતરે ને.
હા તો પછી ક્યાંથી લઈ જાય ફર કોહ ઉનાળામાં તમે કોતા. ખરાપ
એ તો હવે પોતમેળો કેદીક પ્રોગ્રામ બને તો આવાય લગ્નગાળામાં કે એમાં.
હા બરોબર લગ્ન માં આવવાનું ફરી જવાનું પછી. વધધા ટાઈમ રોકાવાનું શિયાળામાં.
હોય હોય હોય
ી છે બધું સમજે હમ એમ ન તમે ભણી લો ત્યારે આવી જવાનું ને. પણણ પતિ જાય તમારું કમ્પ્લીટ બધું હોય. ત્યારે આવી જ હનમાં મન ક્યું મળવા બે ત્રણ મહિના રોકાવ રોકવાનું.
હા ઈ તો તો પ્રોગ્રામ બનાવેલો છે કે જેદી ખતમ થશે તેથી પેલા મામા ના ઘરે એમ ત્રણ ચાર મહિના જઈને રોકાશો.
લગન પેલા ત્યાં આવી જવાનું સગાઈ થાયને પેલા અંદર ખ જવાનું. બરોબર ને.
એકદમ બરાબર
હા જેટલું બાકી હોય એટલું ફરી લેવાનું તમારે.
હ પૂરું પૂરું ફરવાનું.
હ હમ હ
બાકી તમને તમ કઈ નઈ નાનકડો ભાઈ તો સ્કૂલે ગયો છે ને મોટી બેન અં કને ફોન કોચકે છે.
એવું
હા અ
સતા નથી બકો રહી તમે.
સુઈ જઈ તે બે વાગ્યા ના આસપાસ હું શું.
હા બરોબર એટલે ટાઈમ પણ જતો જાય ને ઊંઘી જઈએ તો આપ ટાઈમ થો થોડાબડું ચાલ્યો જાય.
હોય હોય
હા ભણવા ભણતા હોય તો પછી લસન બેસનને કઈક વાંચવાનું કરવાનું બરેક.
હોય આમે જે. જે ભણતા હોય એને તો જરૂરી છે કે બપોરે સુઈ જાવ કરીને જરીક વાર.
હા સવારે વેલા ઉઠવાનું હોય વાંચવાનું હોય એટલે પછ
હોવે હોવે.
બરોબર છે.
હમ.
કે તમારે સવારે સ્કૂલ છે કોલેજ જાવ કે પછી. એવું ને હા હા તો તો પર આરામ મલી જાય. હા હા બરોબર.
બરાબર.
બીજું ઘરના બધા કેમ બધા એમ બધા.
હો બધા મજામાં તમારા ઘરે કેમ બધા મજામાં.
હઉ બધા શાંતિ છે ઘરમાં બધાને છોકરાઓ ભણી લીધું એટલે પછી
અચ્છા અચ્છા. અચ્છા બરાબર એટલે એટલે બધા નુ ભણવાનું પતી ગયું.
હો બઘા નુ પતી ગયું.
અચ્છા અચ્છા.
તમારો હજીુ બાકી જ છે.
હ મારી મોટી બેહેન નું પતિ ગયું બાકી બધાને ચાલુ છે.
હ હમ હવે તારું બે વર્ષ મા તારું પૂરું થઈ જશે ને. બે ત્રણ વર્ષમાં તારું હમ. એટલે શાંતિ ભણવા કંટાળો જ આવતો હશે ને સ્કૂલે જવાનો ને.
હોવે થોડોક કંટ્રોળો આવે સ્કૂલ જવાનો.
હમ્મ ઘરે કામ ના કરવું પડે એટલે સ્કૂલે મજા આવે.
હોવે બેનપણા મળે ને ત્યાં કને એટલા હારુ.
હ કામ પણ ના કરવું પડે ને સ્કૂલે જઈએ વધારે ઘરનું હા બે રીતે ફાયદો થાય. હા અચ્છા.
મજા મજા પડી જાય. બીજું તો શું કહી જમવાનું શું ખાધું આજે તમે.
આજે તું આવી જા ઇયા પછી કઉ તને.
હવે અમે તો જમી લીધું એટલે હવે તો ના આવાય આજે કાલે આવાય.
એવું તો કાલે રાખો પછી કાલે કઈશ શું બનાવવું ના બનાવવું કે. અતાર પતી ગયુ હોય તો કેવાય નહી હવે.
હોવે વાત હાચી.
હા બરોબર ત્યાં વરસાદ પાણી કેવા છે.
વરસાદ પાણી તો છે કાલ રાત તે પડે રો. તે આજે હવારે થોડીક વાર જપ્યો હતો.
એવું હા હા હા સારું કેવાય તો તા. અમારે કને તો નથી એમ બફારો છે. બફારો હોય હમણાં
અચ્છા અચ્છા એટલે પડ્યો જ હઈ ની કે હમૂડો.
ના એક વખત પડી ગયો એ વાતાવરણ કરે વરસાદ જેવું પણ આવતો નથી.
અચ્છા અચ્છા બરાબર.
હા વાદળાઓ આવે પણ ચાલયા જાય પાછા.
હા હા હા અચ્છા અચ્છા.
હમ્મ તો. જે શું કહો તમે કહો. તમે વાત કરવા ફોન કર્યો ને એટલે તમને ખબર શું કેવા માંગતા હતા તમે.